કેમ છો?
મજામા તમે કેમ છો?
બસ મજા તમે?
અમે પણ માજામા
શું કહેતા હતા અવાજ ઓછી આવે છે તમારી
હ આવે છે હવે?
હા હવે હવે આવે છે બોલો આજનું શું છે?
જોઈએ આજે ગામડાનું જીવન કેવું છે અને શહેર નું જીવન કેવું છે?
સાચી વાત હે ગામડાનું જીવન તો બાપા બહુ સરસ કહેવાયને બહુ મજા આવે ગામડામા તો
હમ ગામડા નુ જીવન અને શહેરી જીવન બંનેના પોતપોતાના અલગ અલગ ફાયદા હોય છે.
અલગ અલગ ફાયદા હોવે છે. સાચી વાત છે આમ ગામડા મે વધારે સુવિધા ના થાય અને શહેરમાં વધારે સુવિધા થાય ને આપણે ગામડા ને બધું દેશી ખાન પાાન હોય ને તો આપણે શરીર માટે સારું કહેવાય. ને શહેર શું કે આપણે બધું કેમિકલથી પાકેલા હોય શાક સબ્જી બી આપણે દવાઈથી હોય એના માટે આપણે નુકસાન બી છે શરીર માટે ગમે તે વસ્તુ લઈને તો બધું કેમિકલમાં મિલાવટથી આવે છે.
હા એ બરાબર છે.
ગામડામાં તો શું કિસાન બધા ખેતી જાતે પોતે આપણે જે ખેતી મે કરતા હોને જાતે પકાવે ન તો સારું કેહવાય ઉ દેશી ખાત યુરિયા આપણે દેશી ખાત યુઝ કરે ને એના માટે બોવ સારું એના માટે આપણે ગામડાનું જીવન એક ટાઈમ તમે ગામડાનું જીવનની વાત કરો છો ને તો ઓ તો જીવન તમે કોઈક દાડે જોયું બી નશે એ જીવનમાં તો આપણે બહુ મજા આવતી હતી.
હા સાચી વાત છે.
પેહલા જેટલી જીવનની હવે તો કોઈ શહેર મે કોઈ વાતી જ નહી હવે
હા એ છે અને ગામડાનું જીન કેવું છે એકદમ શાંત અને એ શુદ્ધ વાતાવરણ મળે છે એને એ કોઈ પ્રદુષણ હોતું નથી એમ
હાચી વાત હૈ.
અને પ્રકૃતિથી ઘણી નજીક હોય છે એકદમ તમને આમ સવારના ઉઠીએ તો કેવા સુરજ જોવા મળે. સાંજે તમને આથમેલું જોવા મળે.
આપણા ઘરમે સૂરજનો તડકો લાગે છે ગામડામાં તો
હા અને સિટીમાં આપણને જોવા જ નથી મળતું.
સાચી વાત છે બહાર ઊંઘવા મળે છે ગામડામાં તો બહુ બધી મજા આવે હર ચીઝનો ફાયદો છે.
સફર પણ આપણે સુવાચાવી શકતા હોઈએ છે સાંજે છેક ઉપર તો એટલે ઠંડી ઠંડી સરસ હવા આવતી હોય છે તેથી તેના લોકો તો ઘરમાં ઘર એસીમાં સૂવે છે ગામડામાં હજુ કઈ એસી છે નય. એની જરૂર નથી પડતી ત્યાં પ્રાકૃતિક વાતાવરણ હોય છે જોકે જેથી જવા હોય છે એના જે મજા નથી આવતી એસીમાં પણ
સાચી વાત હે.
સાચી વાત છે ને
સાચી વાત હૈ
અને બીજું કે ગામડાના લોકોમાં ભાઈચારો અને એકતા વધારે જોવા મળે છે.
ગામડા લોકોને ગામ કા લોકોને નેચર બી સારું થયો.
હા સારું હોય સિટીમાં એ લોકો ને ટાઈમ જ નથી હોતો એટલો
ગામડા ની આપણે ગમે તે આપણે સી વસ્તુ લઈએ તો આ સારી કેહવાય તમે ગામડાની આપણે દેશી આપણે ભેસનું દૂધ પીએ ને તો બી આપણે છોકરો માટે તે આપણા માટે શરીરને નુકસાનને કેવા ફાયદા આપે છે આપણે ને શેરને કે શું બધું આ આપણે દૂધ લઈએ અમૂલનું ચરસનું તો બધું કેમિકલથી આવે છે બધું પાવડરની મિલાવટ આવે છે. તો કેટલા દિવસથી પેકિંગ કરેલો આવે છે તો બી દૂધનું વાંસ મારે સ્મેલ આવે છે. આપણે બે દિવસ રાખીને નય હકીએ ફાટી ફાટી જાય છે.
હા અને ગામડામાં એ વાત એક સારી છે કે વાત પીવાનું શાકભાજી ફળ ફૂલ એટલે બધુંને દૂધ ને છાસ પછ દહીં અને વધારે પડતું કે ઘી આપડે સીટીમાં ઘી જોવા નથી મળતું અયા આપડે ઘી લેવા જાવ ને તો એમા કેટલી સરસ સુગંધ આવતી હોય છે
સાાચી વાત હે
જોઈને ખાવાનું મન થઈ જાય અને આપણે સિટી માંથી પેલા ડેરી માંથી ત્યાંથી લઈએ એકદર તમને જોવું પણ નથી ગમતું હોતું.
સાચી વાત હે ગામડાની દરેક વસ્તુથી આપણે ફાયદો છે.
હા ઘણો ફાયદો થાતો હોય છે.
હા સાચી વાત હે
સારું વાતાવરણ હોય છે ગામડામાં સિટીમાં એક વાત છે કે આપણે આ કામ ધંધા માટે શિક્ષણ માટે બધું. થોડું ઝડપી બની ગયું છે. ને ગામડામાં એ થોડું હજુ પછાત માં છે કેમકે આટલું ગામડામાં સીટી જેટલુ નુકસાન પણ નથી મળતું અત્યારે.
સાચી સાચી વાત છે તમારી.
હા પણ ગામડા માં એક રીતે સારું શિક્ષણ મળે છે
હાચી વાત સે
હ સુવિધા બધી સારી હોય છે ત્યાંની અને સિટીમાં ધંધો તમને વધ મળી ગામડામ અત્યારે ગામડામાં એટલો બધો કાય ધંધો. એવુ કઈ મળતું નથી કામ કે ગામડા માંથી બધા સીટી માં ધંધા માટે રેવા જતા હોય છે.
સાાચી વાત સે
સાચી વાત ને
સાચી વાત સે ને ગામડાની જિંદગી આમ મસ્ત જિં સારી શાંત જિંદગી કહેવાય ને શહેરની જિંદગી તો કેવી રગવા તેવા બધા માણસ કરતા નોકરી જવાનું સોકરાને સ્કૂલ મકવાનું લાવવાનું ટિફિન કરવાનું પેલુ કરવાનું જવાનું આદમીને ને ટિફિન કરવાનું કેટલું બધું આપણે જિંદ એમ હોવે જે ગામડાની જિંદગી તો બસ સારી મસ્ત જિંદગી છે. આપણે જીવાની ભી મજા આવે ગામડામે
હ સિટીના લોકો તો. આખો દિવસ નોકરી ધંધા પર જતા હોયે અથવા તો ઘરે હોયે આખો દિવસ ઘર કામમાં પડ્યા રહે સાંજે આવે બધા માટે. એમને એ સાથે જમવાનો તો એ લોકોને ટાઈમ પણ નથી હોતો અને ગામડામાં કેવું છે કે સાંજે બધા કામ પરથી આવે તો બધા સાથે જમવા બેશે ઘરમાં આપડે બાર જણા હોઈએ તો બધા સાથે જમવા બેસીએ તો કેટલી મજા આવે.
સાચી વાત સે
અને સિટીમાં તો આપડે બનાવતાય હોય રોટલી. આપળ બે રોટલી બનાવી લઈએ પછી એક જણ જમી લે પછી અને બીજાને ફ્રીમ પડી ત્યારે બીજા જમે.
સાચી વાત સે ગામદ એક એક. માણસ ગરમ ગરમ જીમે છે ને એના માટે ગામ એવું અને ગામડામાં તો શું બધા ભેગા થાય ને જીમે ને તો એની મજા બઉુ. એક અલગ જ ચ વા્યાચી વાત કે નહીં?
મ છે મધાખા.
મેં આપણે ગામડામાં કહ્યું ખાલી શાક રોટલી બનેવી ને. તો બી આપને સારું લાગે કેટલી મજા આવે ખાવાનીને આપણે શહેરમાં તો શું દાળ ભાત શાક રોટલી પાપડ સલાદ બધું હોવે તો બી આપણે ટેસ્ટ આવતો જ નહી ને.
હા, તમે તેટલું તમે સારું બનાવો ને ગામડામાં. અ સિટીમાંથી ગામડામાં લોકો આવડે એમ કે ખાલી ગવાનું શાક બનાવે. શ ને તો ખાલી આપડે રસ્તા વાળું શાક બનાવી ને તો એમ કે કેટલી મજા આવે છે ખાવાની બાજરીના રોટલા ને શાક.
સાચી વાત તમારી બઉુ સરસ વાત લાગી મને હ. મને ખાવાની બી ઈચ્છા થઈ ગ બાજીના રોટલા ઓર્સ. ગોબરનું સાગ મસલા કે છે.
ગુ કરડ છે.
ના આપણે ગામડામાં તો શું ડારેક આપે. ખાલી લાલ મરચો ઓ, મીઠો અને હળદર નાખીએને તો બી શાક કેવું ટેસ્ટી થાય ને શહેરમાં તો આપણે ગ ગમે કેટલા બધા મસાલા આપણે યુઝ કરીએ. તો ભી સુવાદ આવતો એ ન ને.
સાચું વાત છે. ગમે તેટલો મસાલો નાખવાનું તો મસાલાનો જ સ્વાદ આવે છે આપડે વસ્તતો બનાવી લ એનો સ્વાદ જ ના આવે.
કેટલા બધા આપણે મસાલા નાખીએ, તો બી ટેસ્ટ ના આવે. ને ગામડામાં તો શું કે આપણે ગમે ખાલી મરચું મીટર નાખીએ ને, તેલ બી ઓછો નાખીએને તો બી આપણે કેવું લાગતું હવે. કેટલોું મસ્ત સ્વાદ આવે છે, સાચી વાત છે.
અ શિયાળામાં શિયાળાનો ટાઈમ હોય એ ટાઈમમાં તો કાજુ બધું શાકભાજી આવતું હોય આજુબાજુમાં વાડીઓ આવ્યા કો હોય. અ ગામડા માં તો એવું છે કે આપણે બાજુમાં થોડી જગ્યા ખાલી પડી હોય વાડા જવું હોય, એમાં પોતે પણ ભરપૂર તો શાકભાજી ઉગાળડીને બના કરે છે.
પણ એવું જ છે હું ખુદ મારા ઘરમે મેં એક કે ચોટી સી કેરી કરેલી છે, તો એમે તોરીનો દૂધીનો ઝાડ લગાવેલો છો ભીંડીનો.
હા.
થોડા મોટા થયા છે હવે થોડા મોટા થઈ ગયા ને પછા આવશે ફૂલ આવવા મળ્યા છે. તો પછ તો એનો પણ હું શાક દૂધીનું શાક બનાવું ને, એ બહુ સરસ લાગે ને બહુ મીઠું લાગે છે મને.
લાગે તમે બજાર માંથી લાવો ને એ ના કરતા આપડે ઉગાડી્યું હોય એ બનાવે ને તો સરસ લાગે.
સાચી વાત હૈ, ને ખા દૂધી નો સાક. ઓર મકાઈના રોટલા, રસાવાળા દૂધીનું શાક બને તો ઓર તમાને મજા આવે ખાવાની.
હા સાચી વાત છે.
તો મારે શું હ છોક છોકરો એ ને છોકરા લો તો મકાઈને રોટલા અડે જ નેને મને શોખ રોટલા ની બહુ શોખ છે. તો આપણે પોતાને દોધો કરવા પડે રોટલી બી બનાવવું પડે. કેમ છોકરાને નહીં ખાતા હોય તો છોકરો માટે કેવું કરવું જ પડે ને આપણે રોટલા કરવાના.
હા સાચી વા ર બધું વધારે હોય બાજરાના રોટલા માઈ ના રોટલા એ રસીટીમાં બહ ઓછું હોય છે. ગામડા ના લોકો હોય છે ને એ એ ટાઈમ બપોરે સવારે તો રોટલા જ જોઈએ. એમ બનાવી તો અમને પેટ નથી ફરાતું.
હાજી વાગ્યા.
હા, એમા મોટી ઉમરને બાપ બામાં જી આપડા ઘરમાં આપડા સભ્યમાં હોઈએ, તો એ લોકોને તો બાજરા ન રોટલો જ જોતો હોય છે.
હાચી વાત હે.
હમ નઈ આ સામડામાં આપડે જીવન જીવું છે, લોકોનું ગીત અ રા સવારે વેલા બધા જાગી જાય સે. અને રાત્રે બ ધા એક ટાઈમ ઓય બધા નવ દસ વાગે તો લોકો હુંઈ જ જતા હોય છે, તેમાં તો બાર-બાર, બે-બે વાગ્યા સુધી લોકો ફોન જોતા હોય છે એને પછી એમને ઈચ્છા થતી હોય, તો બાર-બાર વાગે બધા આઈસ્ક્ર્રીમ કે અથવા કોઈ નાસ્તો કરવા જતા હોય છે, આઈસ્ક્રીમ ખાવા જતા હોય છે બધું.
હાચી વાત છે, તમારી હાં.
હ અને ત ગામડામાં તો તમે દ વાગ્યા પછી જો બજારમાં જાવને તો તમને કઈ મળે જ નઈ, બધું બંધ થ
હાચી વાત હે કાણણ તો એવું છે, દ દસ વાગ્ય તો પે દસ વાગ્યે પેલા પેલા બધું બંધ થઈ જાય, ને આપણે શેરમાં તો તું બાર વા આપી દીયે ન, તો બધા આઈસક્રીમ ને એ નાસ્તા પાણી લો ને બધો ખુલ્લુ જ રે.
હા આકો દિવ
તો આપડણેે શેરમેં, આ આ સુવિધા સે કે બધું મોડે હુદી બધું ખુલ્લો રે છે. ને ગામડામા કે શું કે દસ વાગે થુ પેલા પેલા બધું બંધ થઈ જસે.
સાચી વાત હે.
એના માટે શેરના લોક ગામડામાં આવે ને, તો બધું અમ યાન ગમતો નઈ ને આપણા લો આપણા જેવા લોકોને આપણે ગામડામા રઈએ ન તો આપને સારુ લાગે, આપને સેરમે જઈ ન તો આપને આટલું બધું ના ગમે.
હા ન ગમે. અમારે એવું જ છે, અમે ગામદે જઈએ છી અમને અમારા સગર વાલા બધા લોજમાં રીએ છે. તો અમે ત્યાં જઈએ ને, તો મારા હસબન્ડ તો ત્યાં રેતા જ નથી. બે એક દિવસ તો માન રખાય પ બીજ ત્રીજ દિવસે તો ઘરે જતુ રે તયા મજા જ નથી આવતી.
હાચી વાત. ચાલો અવે મને બઉ મજા આયી, તમારી સાથે વાત કરવાની. મ સારુ બી લાગ્યુ સે, સીકવા બી મલ્યુ છે, ચલે પછી કરીએ.
હા, કે